હલો.
આવે છે. અવાજ.
હા, હા, આવે છે. આવે છે.
હા, સારું.
કેમ છો, ભુમી બેન?
મજામાં. તમે કેમ છો?
બસ મજામાં.
બોલો, બીજું કેવું ચાલે?
બસ જો શાંતિ. પણ આ મારા બાજુમાં એક ઘર છે ને ત્યાં એક-એક ભાઈને એડમિટ કરેલા છે, હમણાં જ. હમણાં એમ્બ્યુલન્સ આઈ ગઈ ને, તો લઈ ગયા હતા, એમને.
અરે રે! શું થયું?
એટલે એમને બહુ આખું શરીર ખેંચાતું હતું ને, એ બધી તકલીફ થતી હતી એમ. એટલે આ ઈમરજન્સી માં આપણે એડમિટ કરવા જેવા જ હતા. એટલે પછી એમ્બ્યુલન્સ બોલાય ને, પછી એડમિટ કરવા લઈ ગયા. એમની આદત થોડી ખરાબ હતી. મતલબ, એ ગુડકા ખાતા હતા, અને રાત્રે પછી દારૂ પીતા હતા, અને એ બધી બહુ ખરાબ આદત થઈ ગઈ. એટલા માટે
ઓ આવી આદત તો હાનિકારક કહેવાય બઉ.
હા, એજ ને, એટલે પછી એમને હોસ્પિટલમાં લઈ ગયા છે. હમણાં સુધી બહાર બેઠા હતા બધા. એમના ફેમિલી વાળાને જોડે રહેવું પડે, થોડી વાર એટલા માટે. આજુબાજુ વાળા હતા બધા. પછી એમને પૂછ્યું, શું થયું! આટલું બધું કેમ થઈ ગયું? પછી એમના ઘર ના એવું કીધું કે, આવી રીતે આદત થઈ ગઈ હતી. એટલે, એમની તબિયત વધારે બગડી ગઈ એમ, એટલે આમ. એટલી બધી એટલી બધી તબિયત ખરાબ થઈ ગઈ છે. તો પણ, હજુ છોડવાનું નામ નથી લેતા, એમ કે, હજુ પી પી જ કરતા હતા દારૂ. વચ્ચે પણ તબિયત ખરાબ થઈ ગઈ હતી. એટલે, એવું છે કે, વ્યસન એક બહુ ખોટી વસ્તુ થઈ ગઈ છે અત્યારે.
હા એ તો છે એ એક માણસ નહી આખી ફેમિલીને નુકસાન પહોંચાડે છે
હા હા એટલે એમને દારૂ પીવાની આદત તો થોડી થોડી લાગી હતી પેલા હ
હમ
પેલા થોડું સ્ટ્રેસ હશે તો કોઈ કીધું હશે કે દારૂ પીવો તો સારું લાગે કેમ થોડી થોડી આદત પડી પણ હવે વધારે પડી ગઈ હવે છૂટતી જ નથી એટલે એના એનાથી એમના શરીર માં બહુ નુકસાન થઈ ગય થઈ ગયું છે અને ગુ કા તો ખાતા જ ત મસાલો છે બીમલ છે એટલા માટે હવે હા હા ગુટકા ખાતા હોય એટલા માટે તો મોઢું પણ બગડી જાય અને મોઢામાં ચાદા મોઢામાં ચાંદા પડી ગયા મોઢાના રોગો થવા લાગ્યા હતા પછી મોઢું બગડી ગયું હતું આખો દિવસ મોઢું ચાલન ચાલુ હોય એટલે પછી શું થાય એવું જ થાય અને ઉપરથી દારૂ પીતા થાય એટલે લિવર ખરાબ થઈ ગયો એમનો
હમ
દલી વર ખરાબ થઈ જાય એટલે પછી પેશાબના અને બધા રોગો વધારે ઉત્પન્ન થાય એટલે પછી શરીર ક્યાં જાય પછી શરીર તો બધ આખું બગડી જ જાય ને
હમ
એટલે શરીર ના બોલો બોલો,
આ વ્યસન રોગ પ્ર્રતિકારક શક્તિ પણ ઘટી જાય એમ એટલે આની જોડે જોડીે બીજા રોગો પણ આવીઈ જાય.
હા
હા
એટલે વ્યસન થી તો આખું શરીર તબાહ થઈ જાય અને શરીરની સાથે સાથે તો, કેટલું બધું નુકસાન થઈ જાય એના પાછળ આપડ મહેનતથી કમાયેલા પૈસા પણ જતા રહેે, કારણ કે એની પાછળ નાના મોટા ખર્ચા તો હોય નને ઘણા બધા ખર્ચા થતા હોય
હા પૈસા ન પૈસા નો બગાડ તો બહુ થાય એમાં
હા એમાં આર્થિક રીતે પણ નુકસાન જાય પરિવાર ને પણ નુકસાન જાય, કારણ કે દારૂ પી એટલે માણસ ને ભાન પણ ના રે કે શું બોલે છે કે શું એવું વર્તન કરે છે તો ઘરના લોકો સાથે હંમેશા ખરાબ રીતે જ વર્તન કરે, એટલે સંબંધો બગડે પૈસા બગડે શરીર બગડે એવું થઇ જાય એની પાછળ તો,
અને કોઈ વિદ્યાર્થી કે કોઈ જુવાન માણસ હોય તો એમની એમની લાઈફ પર એમના કરિયર પર પણ એની ખરાબ અસર થતી હોય છે, ભણવામાં પણ એ, ધ્યાન ના લાગતું હોય
હા એ તો છે જ ભણવામાં પણ ધ્યાન ના લાગે, નાની ઉંમર ની તો બહ જ ખોટી આદત કેવાય ના ન્યુ મનમાં વ્યસન લાગે અત્ય્યારે તો કેટલા સ્કૂલ માં સાતમા આઠમા ધોરણ ના છોકરાઓને પણ, ન લાગતું હોય છે
હા.
જોઈને શીખતા હોય છે એટલે એ લોકોનું ભણ ખરાબ થાય જવાની ખરાબ થાય પાછળ ની આખી જિંદગી ખરાબ થઈ જાય છે.
અને જોડે જોડે ઘર તમે કીધું એમ ઘર ન વા વાતાવરણ પણ બગડે કેમ કેમ મગજ પણ ચીડિયાપણું થઈ ગયું હોય, ઘરનું બી વાતાવરણમાં જ તણવાઈ જાય
એટલે આપડે એના વિશે વિચારવા જઈએ.
હા એજ પૂછું છું કે તમારા હિસાબ એજ પૂછું છું કે તમારા હિસાબ થી આપણે કઈ કઈ વાત નું ધ્યાન રાખવું જોઈએ જો આવી વસ્તુ અટકાવવી હોય તો
જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી આપડે એના વિશે વિચારીએ તો આપડા સૌથી પેલા તો ઘરના વ્યક્તિઓ એ જ ભેગા થઈને સમજાવવા. જોઈએ કે આવું. મતલબ આવી રીતે આદત છોડી દે છોડી દેવી જોઈએ, એમ. પણ હવે એમને સમજાવાથી જ કશું થાય નહીિ તો કશું ના થાય એમ કારણ કે એ શરીરનું છે એટલે ડોક્ટર ની સલાહ તો જરૂરી હોય એટલે પછી, ડોક્ટર પાસે જવું જોઈએ. ડોક્ટરની સલાહ લેવા માટે અને નિકોન યુઝ કરવું જોઈએ એને દૂર કરવા માટે નિકોતિન ની ગોળી આવે છે. એ પણ આપણે વાપરવી જોઈએ.
હા એ તો સામાન્ય છે, બજારમાં મળી પણ જાય છે.
હા. પછી જેમ ડોક્ટર કે ડોક્ટર તો સૌથી પહેલા આપણને તપાસ કરાવવાની જ સલાહ આપે એટલે શરીર ન તપાસ કરની અને એની જોડે જોડે આપણું મ પણ, કરવું જોઈએ કે ના મારે મતલબ મારે જેને પણ છોડું છેવેસન એને મનોબળ મક્કમ રાખવું જોઈએ કે ના મારે છોડવું જ છે એટલે એવી રીતે અ આપડે મનોબલમાં કોમ રાખીને ચાલીએ તો ધીમે ધીમે દિમે છૂટી જાય-
હમ એ તો તમે સાચું કીધું મન આપડું પોઝિટિવ હોય તો આપડે આપડે પોતે વિચારી લઈએ તો પછી કઈ પણ થઈ શકે છે.
હા.
હા.
એટલે એ વ્યક્તિ એ પછી ધીમે ધીમે અને એને છોડવાની આદત પણ એટલી સહેલીતી નથી. કારણ કે વ્યસન છોડવા જઈએ તો પણ શરીર માં રુચારી ને બધું ઉત્પન્ન થઈ જાય કારણ કે આપણને જે આદત હોય જે લોથ લાગે હોય આલ્કોહોલ કે ગુટકાથી એ તો એની એની જરૂરિયાત તો એને જોઈએ જ એટલે જયારે ના મળે ત્યારે શરીર માંથી ઉજારી ઉત્પન્ન થઈ જાય એટલે પણ સહન કરવું બહ અઘરું થઇ જાય છે.
હા. એ તો છે.
એટલે માણસને કોઈ પણ રીતે વસ્તુ જોઈએ મતલબ જોઈએ જ એવું થઈ ગયું છે અત્યારે.
હમ તમે કધ અઘરું તો છે જ તે છોડવાનું
એ જ ને.
હા.
એટલે પછી આપણે ફેમિલી તરીકે બી સપોર્ટ આપવો જોઈએ. આપણે આજુબાજુ વાળા તરીકે પણ સપોર્ટ આપવો જોઈએ કે ના તમે કરી શકશો એમ. તો પછી વ્યક્તિ એ વ્યસન માંથી મુક્ત થઈ શકે. હજુ આલ્કોહોલ કે ગુટકા તો બરાબર છે, પણ જે લોકો ડ્રગ્સ ના ઝપેટમાં આવે છે. એ લોકોની જિંદગી તો નર્ક નર્ક જેવી થઈ જાય એમ. એ પણ એક જાત નું વ્યસન જ કહેવાય.
હમ.
એટલા માટે, એ ડ્રગ્સ ના ઝપેટમાં હા.
હા એજ, હા મુશ્કેલ થઇ જાય તો બહ. મારું તો એવું માનવું છે, કે આપડે વ્યસનની શરૂઆત જ ના કરવી જોઈએ, કેમકે એકવાર શરૂઆત થાય ત્યાંથી જ બધું ચાલુ થાય છે.
એજ ને આપણું મનોબળ હંમેશા પોઝિટિવ રાખવું જોઈએ કે ના મારે આ વસ્તુ થી દૂર રહેવાનું છે. વ્યસન.
હા. અને અમુક વાર તો સંગત એવી ખરાબ હોય ને કે બીજી સંગતને લીધે કોક દબાણમાં આવીને પણ આ બધું શ શરૂ કરે છે.
એ તો તમે સાચી વાત કીધી. હા એ તો તમે સો ટકાની સાચી વાત કીધી.
હમ.
એજ ને. એટલે લ આવવાનું સહેલું હોય છે કે ના એક વખત શરૂ કરી તો શરૂ થઈ જાય, પણ જયારે એને કાઢવાનો સમય આવે છે. ત્યારે થોડું મુશ્કેલ થઈ જાય છે. થોડું નહીં ઘણું બધું મુશ્કેલ થઇ જાય છે. કારણ કે આ તો
હા બહુ મુશ્કિલ બહુ મુશ્કેલ થઇ જાય. એ ખાલી એ માણસ માટે નહી આખા પરિવાર માટે મુશ્કેલ થઈ જાય એ પાછું.
બરાબર વાત કીધી તમે.
હું તો એવું ક છું કે આવી કોઈ વાત હોય તો પોતાના પરિવાર અને મિત્રો સાથે ખુલ્લી રીતે શેર કરવી જોઈએ. અને જો ડોક્ટર અને કાઉન્સેલર ની મદદ લઈએ તો. હવે એમની મદદ થી આપણેે થઈ શકીએ છે એ સાજા સાજા.
હા. અને આપડી સરકાર પણ એના માટે ઘણી બધી યોજનાઓ કરતા હોય છે. કેમ્પ રાખે કે હોસ્પિટલોમાં. બધા ડોક્ટર્સને એ એ કરે અસાઈન કરે મતલબ કેના માટે શીખવાડવા માટે.
હા, હમ હમ.
નશા મુક્તિ કેન્દ્ર હોય નશા મુક્તિ કેમ્પ હોય એ રીતે ઘણા બધા કેમ્પ થઈ થાય છે એમ હમણાં તો. પણ જે લોકો ઇલીગલ તરીકે અ ઈલિગલ તરીકે વેચે છે એ લોકો આ તો બંધ થતા નથી ને.
હા એ તો સાચું. તો આપડી એની તો આપણે રોકી ના શકીએ. તો આપણી જોડે એક રસ્તો છે તમે કીધું એમ કે આ બધા નશા મુક્તિ અભ્યાનો હોય બધા કેન્દ્રો હોય અને અત્યારે તો સ્કૂલ, કોલેજોમાં પણ આના વિશે જાગૃતિ ફેલાવવામાં આવે છે અવેરનેસ ન પ્રોગ્રામ કરવામાં આવે છે.
હા એ પણ છે એ તો અમે સો ટકાની વાત સાચી કીધી.
હા. જો નાના છોકરાઓને જ આપણે બાળબણ થી જ આવી બધી સારી સમજ આપીએ તો એના બહુ ઓછા ચાન્સીસ છે, કે ખોટા રસ્તે જાય એના ચાન્સીસ ઓછા ઓછા છે.
હા, એ પણ છે. એ તો છેજ. હવે તમારી વાત તમે મને જે કીધું એ મેં હવે મારા બાજુ વાળાને પણ કહીશ. અને મને જેટલા પણ સંપર્કમાં હશે ને ન શા નશા વાળા એ બધાને પણ હું સમજાઈશ.
હા, અને આપડી બી હવે અવેરનેસ નું આપીશું બધાને.
બરાબર, બરાબર સારું, સારું ચલો તો મુકુ મે ફોન.
હા, હા આવજો!
હા, આવજો!
હા.